હલો.
હલો.
હા, બો-બોલ. તું શું કહેતો હતો પાણીપુરીમાં શું કરા?
પાણીપુરીમાં છે ને પુરી હોય ને એની
હા.
એમાં ઉપરથી થોડીક તોડીને અંદર આપ પણે ચણા
હા.
ખાલી ચણા થોડાક ભરું, અને અંદર પછી સંચર નાખીને ખવા. એ પણ સારું લાગે, પ્લસ જે પૂરી હોય ને
હમ્મ.
ઈ પૂરીને તોડીને અંદર ચણા નાખીને, ઉપર સંચર નાખીને પ્લસ એની અંદર જે પેલું સલાડ હોય ને
હમ્મ.
એ નાખીને. ખવ ને તોય સરસ લાગે. ઈ રીતે હું ખઉં પ્લસ જે આપડે એનો ભૂકો આવે ને
હા.
પુરીનો જે નીચે જે વધેલો એકદમ અહ સોફ્ટ વચ્ચે જે પોચો ભૂકો આવે ને
હા.
એમાં થોડુંક આપણે સંચર નાખીને ખાવાનું.
મસ્ત લાગે, હા મસ્ત
પેલો જે હાર્ડ પાર્ટ આવે ને ઈ નહીં, ખાલી જે સોફ્ટ વાળો હોય ને.
મને પાણી પુરી ખાવી સવા.
પછી જે જે પેલી સૂકી પૂરી હોય ખબર એના સંચર. મમાંડીપ કરીને ખાની સરસ લાગે.
મને હવે અત્યાર અત્યારે પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે.
અ તો કઈ ના મળે. હ મોડા તોય કોઈ ઓપ્શન નં અ ત્યારે.
એટલે જ કહું છું પાણીપુરી ની વાત ના કર હ. મને બહુ જ ઈચ્છા થઈ ગઈ છે.
કંટ્રોલ કર.
કરું છું કેટલા જ ટાઈમ થી ખધી નહી મેં પાણી પૂરું.
સરસ. તોરીને પાણી પૂરી ખાવાની.
હ તો ખાવી છ અત્યારે કીધું ને.
પછી જે જે ચીઝ પૂરી આવે છે ને આપણે પેલું. હા. આપણે પેલો ઈલાજ મેડિકલ જોયો.
હા.
એની સામે પિલા હોય છે ખબર અંકલ આંટી.
હ.
બસ એ અંકલ આટી. જે ચીઝ પુરી બનાવા ને ચીઝ પુરી છે. પછી સેવ પુરી સેવ પુરી આમ સારી બનાવે. એમાં જે ચીઝ પૂરી બનાવના. એમાં પૂરીને ઉપરથી. તોડીને અંદર માવો ભરે.
હમ.
પછી ઉપર થોડુંક. હા. થોડુંક દહી થોડુંક સ્લાઈડ આમ ના બરાબર. પછી થોડીક પીલી. અ મીઠી ચટણી થોડીક અંદર આંબલીની ચટણી. એડ કરે પછી એની અંદર. બેર એક ચીઝ ચીઝ ઘસેને નાખેૈ. અને એની ઉપર ચાટ મસાલો હે.
ખમણી નાખે ચીજ ના.
હમ.
ખમણી નાખે ચીજ ના.
ના ના ઘસી ને.
એજ ખમણી નાખું કેહેવાય એ.
હા એટલે મુદ્દા. ઘસેને ચીઝ ઘસેનાખ ટોકમાં. પછી ઉપર. એની ઉપર આપડે એમનો કોઈ સ્પેશિયલ મસાલો હોય એ નાખીને આપે. એક નંબર લાગે પછી શેવપુરીમાં પણ. શેવપુરીમાં છે ને શે સાંતિ રાખ સાંતિ રાખ શેવુ. પુરીમાં છે ને એ લોકો. ઉપરથી તોડીને અંદર માવો ભરે. પ્લસ થોડીક મીઠી ચટણી અને સેવ. એ સરસ લાગા દહીપૂરી હમ સાર લાગા હો. પણ એકમે. અ એ એની આગળ હતો પાણીપુરી વાળો. એ અત્યારે બંધ થઈ ગયો છે. એ આપણે હોટલ મેનેજમેન્ટ નું કરતો હતો.
હમ.
એ હોટલ મેનેજમેન્ટ નું કરતો હતો સ્ટુડન્ટ જ હતો.
હમ.
એ જોરદાર બનાવતો હતો. એ એની જન અ એક. અ સ્પેશલિટી હતી. કે પૂરીમાં.
હમ.
મસાલો પરર એની ઉપર કઈક. બે જાતની કાં તો ત્રણ જાતની થોડીક થોડીક ચટણી કરીને આપે. એક નંબર બનાતો હતો દસની બે જ આપે પણ હો
હમ.
હા દસમી બેજ. ન એની સ્પેશિયાલિટી હતી એના પૈસાઓ હતા હતા. નોર્મલ એ ટાાઈમ મે મેી બી પાંચ ક છ આવતીથી દસમાં. એ ભય બે જાગતો હતો. પણ વસ્તુ એક નંબર.
તો શોધી નાખ ફરી.
એ તો સ્ટુડન્ટ હતો એ તો ગતો રહ્યો હશે, આ વાત નઈ કેટલો ટાઈમ. ઘણો ટાઈમ થયો. એટલીસ્ટ એટલીસ્ટ એટલીસ્ટ ચાર વરસ.
તો તો બહુ બહુ બહુ મોડું થઈ ગયું.
હમ્મ! એ ટાઈઇમે તો ત્રણ વરષનો જ નિયમ હતો. અને મે બીથી ભણવાનો.
હો.
એટલે એ પ્રમાણે તો એ છેલ્લા વરસમાં જ હતો બને ત્યાં સુધી
હરે
પણ રગડાવાળું અત્યારે મળ મળતું નથી કાંઈએ.
હા બધો રગડો કરશે ને હ તો બટાકા અને વટાણા વાળો મસાલો જ હોય છે. રગડો કો રગડો કોઈક જ જગ્યા હોય છે.
રગડો હોય ને ચાલ રગડો હોય છે, હું તો કહ રગડો હોય પણ ખાવા જેવું નઈ હોતું.
એ વાત એ સાચી.
ચાલ આપણી સામે માન ગઈએ દસ લાર્યો છે પણ થોડી પછી બધામાં જઈન ખવાય.
એજ ને, અરે સારું શું એ લોકો તો કઈ એ લોકો સાચવતાય નથી આર કોલે ની સામે પાણીપુરી વાળો હોતો એ ત્યાં છેને રગડો રગડો મળતો તો લોકો કૂંડા કરી રાખે ને ત્યાં અ તો મારી એક ફ્રેન્ડ ખાવા ગઈ હતી તે એની જોડે હું ગઈ તી ખાલી એમને એમ મ ઉભી રેવા હા.
હમ્મ!
તો એ ખાવા ગઈ હતી તો એની જોડે ઊભી રહી હતી ખાલી તોમે જોયું કો પેલું જે પેલું પહાડ જેવું કર્યું હોય ને જે રગડાનું વચ્ચે લી વીડ હોય રગડ્યો આજુબાજુ પેલો પહાડ જેવું હોય ત્યાં અંદર પાણાં કાણું હતું નાનું આમથું ને એમાંથી કીડીઓ આમથી આમ જતી હતી.
અરે રે તો તોય પીલે એ ખાધી હશે બોલ!
હઅ.
એને બતાયુતુ?
હા બતાયુ પછી ના ખાધી એને
પછી તો ખાધેલી બહાર કાઢી હશે.
હમ્મ!
આ લોકો એવું જ હોય. એટલા માટે, હેલ્થ જે સેફ્ટી ડિપાર્ટમેન્ટ આવે ને એમનું બહુ ધ્યાન રાખવું પડે અને રેગ્યુલર આવું ચેકિંગ કરવું જોઈએ.
એ તો આપડે ભારતમાં કોઈ ધ્યાન જ નહીં રાખતું.
હમ પણ રાખવું જોઈએ હું એ કઉ છું. જે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ હોય ને એમને સરપ્રાાઈઝ દરોડા પાડવા જોઈએ, હું તો કઉ રોજના પાડવા જોઈએ.
એ વાત સાચી હમણાં પેલી હોટલ માં નતું કો અ કઈ ભાગ્યોદય મે બી હ એમાં ચેકિંગ કર્યું હતું તો નતું રસોડામાં એટલી ગંદકી હતી તો એ લોકોને દંડ થયો. તો તે પાંચ હજાર
ફટકાર્યો છે.
પચાસ હજાર મને એમ કે પાંચ હજાર
ના ના પચાસ હજારનોો દંડ ફટકાર્યો હતો.
એવી રીતે ના કરવા વાળા એવું જ કરતા હોય.
આમાં શું જે પ્રમાણે હોટલ ખુલીને બેઠા હોય છેલ્લામાંન કે દસ વર્ષથી
હમ
તો હવે માનક દસ જણા ખાવા જાય ને તો એ પાંચ હજારનું બિલ બની જાય
હમ
બરોબ
હા
તો એ સારી એવી હોટલ છે તો કણી ના પાંચ હજારનો દંડ ફટકારે આ લોકો
ના
દંડ એવો ફટકાર્યા કે જેથી એ લોકો ફરી એવો કંઈ કરે નહીં.
પણ તોય હજી ત્યાં રસોડું એવું ને એવું જશે બોલ
એતો હોય શકે. આમાં કેવય રિસ્ટ્રિક્ટેડ એરિયા હોય અપડાથી જવાયને
હમ
બટ બાકી હોટલ છે સારી હો
છે તો સારી હું ગઈ છું એમ બે એક બે વાર
હમ હું તો ઘણી વાર ગયો છું. તો ઘણી વાર ગયો- પણ હવે આ આ પ્રશ્ન તો રહેતા જ હોય છે.
ચોખાઈ ના નામે કશું જ નહ હોતું અહિયાં
હમ આગેવું છે કે જોયાનું જાણ્યાનું ઝેર છે. જ્યાં સુધી ખબર નતું ત્યાં સુધી આપણે શાંતિ થી ખાતા હતા. જેનું ખબર પડી તેનો અવોઈડ કરીએ.
એ તો એવું જ હોય ને
ઓપન કિચન કોન્સેપ્ટ લાવવો જોઈએ
છે ને અમુક જગ્યા એ છે.
અમુક નહીં બધધે બધ્યા હોવું જોઈએ શું ટ્રાન્સપરન્સી હોય ને
આ સવે માં એવું જ છે ને સે
હા સભ્યમાં એવું છે. પણ એ તો ભાઈ ચલને સભ્ય મત તો હવે આપણે ગણ ગણ્યા જેવું નહીં આપણે ફેમિલી લઈને થોડી સભ્યમાં રેગ્યુલર ખાવા જઈએ
ના ઘણા જતા હોય છે.
અરે જેમને હું ગમતોું હોય એની વાત છે આપણી ફેમિલીમાં એ ના થાય
આપડી ફેમિલી ના તો ઢોસા ના પાાવભાજી ને એવું બધું જ ભાવ
એ છે એ ચાલ ને એ સાઈડ મક આપડે શું પેલું પંજાબી ખાઈએ
હમ-
પંજાબી છે પછી કઈ ગુજરાતી છે
હ મ...
એવું બધું વધારે ખાતા હોય.
હ મ...
આપણે શું પહેલું પ્રોપર મિલ જોઈએ. કે રોટી, સબ્જી, સલાડ, સ્વીટ. પાપડ છે, છાસ છે, રાઈસ છે, દાળ છે. એટલે આપડે પ્રોપર મીલ વાળા.
હં જોઈએ એટલે જોઈએ.
હા અ. પેલું તો શું હવે? એમાં તો નકરું હમ એ તો મેૈન છે. પેલામાં પાંવ હોય ને એટલે. મજા ના આવે.
સાંભળ હું તને પછી ફોન કરું. ભળ તો
હા, ચાલ હા હા મુકું બાય બાય.